હા બોલો બોલો ત બસ બસ મજા મજા તો ક બોલો
અહીયા હું કઈ તમારી નોકરી
બસ નોકરીમાં અમે બઘારાખ
કાલે રાતેને દ
હા નોકરી તો ભાઈ હવે બધ્ય જ છે નોકરી માટે જ
એટલે ભણે કે નોકરી કરે?
આ ભણવાનુંું જાાલ કોલેજ
હે
કોલેજ ચાલુ હે ભાઈ હલો હા બીસીએ બીસી એમાં યાર સ્કોપ હતો થોડુંક બી એ વાળા સ્કોપ નો હલોો હલોો હલો ના એલા હલો હલો હલોલો હા અવાજ જ બન થઇ ગયો. હ હલો હલો હલો